હેલો હેલો કેમ છે
કેમ છે તું
હા મેં પણ મજામાં શું અવાજ આવે છે ને મારું
હા આવે આવે છે આવે છે
કોઈ કોઈ વાર્ કે નહી હમળાય એટલે પૂછવું પડે
શું કરે છે
કઈ નઈ યાર એમ જ બાલ્કની માં છું ઉભી છું એમ મારું મારે ઘરે પ્લાન્ટ છે ને તો હ એ વધારે પાણી આપું છું
સારી વાત છે તો
હા બહુ મસ્ છે તારે ઘરે પ્લાન્ટ મલે
નહી મલે મારા ધરે પ્લાન્ટ
બોસ
હું વિચારતી છું
હા તું લાવજે મારે ઘરે એલોવેરા છે પછી એ હુ જોઈએ કા નામ છે રે એનું ગુલમોગ વાર છે મોગરો છે પછી એક રેડ વાળું નહી આવે હા હા એક તો રોજ ઉગે છે છે એવું મને એનું નામ જ નહી ખબર બહુ મસ્ત લાગે મને રોજ જુગે તો
બઉ સારી વાત છે એ તો તારા ઘરે બઉુ બધા પ્લાન્ટ છે
અમે શું કરીએ જેનું પણ બર્ડે આવે ને તે તે એક પ્લાન્ટ લાગાગે
સારું છે તો
હા અમે મારા ઘરે ફિકસ કરી દીધું છે જેનું જેનું જન્મ દિવસ આવશે એક પ્લાન્ટ લાવશે
તો તારા ઘર તો પ્લાન
હા યાર સારું લાગે ને હમણાં બાલ્કની નું વા ી છે ફાડ દું
મેં આવીશ ક્યારે તારા ઘર
અરે બહુ સરારસ પુલ તો બહુ બધા છે ગુલાબ ગુલાબ પણ રોજ ઉગે છે ત મારા ઘરે
સારું છે મને પણ આપજે ને ગુલાબ
હા તું લઈ જજે તારા ઘરે કઈ ફંક્શન થશે કઈ કઈ પણ થશે લઈ જજે બહ બધા ગુલાબ છે મારે ઘરે તો
બધા પર પુલ આવે છે બારું
બહ સારું લાગે મન તો
તમે બધા લાગે છે તમે બધા પ્લાન્ટ લવર છો
હા યાર બોલ વર મારા નાના છોકરાની જેમ પ્લાન્ટ નું સેવા કરે છે મારા ઘરે બધા અરે એને રાખવાનું એના થાય વાતાવરણ શાંતિ લાગે ક્યારે ક્યારે આપણે બાલ્કની કઈ ખિર કે પાાવભા થઈએે ને તો બહુ સારું વાતાવરણ લાગે જોઈને
મને એલોવેરા લાવું છે મેં વિચારું છું કે એલોવેરા લાવાવ
અરે એલોવેરા તો મારા ઘરે એક જ આવેલું હતું એનાથી મેં શું ક્યું તું પછી એને કાપશે ને એક લાવશે ને તું પછી કાપશે ને એનું શું એનું જે હશે ને પછી નીચે ગળશે પછી એ નીકળી જશે બીજું એ તું કાળીને બીજામાં પણ ગાડીને રોપી શકે છે
તો સારી વાત છે તું મારા કરી દેશે ને
હા હા કરી દઈશ મેં ચોક્કસ કરી દઈશ તું પેલા એલોવેરા એક લાવ ખરીદી ને
હમે વિચારતી છું લાવવા માટે
હા બહુ મસ્ત છે એ બધું
એ તો બધા ફેસ માટે પણ બહ જરૂરી છે
હ હા મેં તો કરું છું હા હા હા બરાબર છે તો પેલા એને કાપી લઉં એને પછી જે છુરી થી મસ જેલ નીાલ નીિકળું પછી મારા ફેસ ન હવા તો કેલા એ જ કરું ફેસમાં લ લગાવી નાખું
વાળ માટે પણ કેટલા ઉપયોગી છે એલોવેરા બહુ સરસ છે
અને પછી તને ખબર છે હેલો મારી અવાજ આવે છે હા તને ખબર છે એ મગ એલોવેરા કાપીને તું એનું જેલ નીકળશે ને પછી તું વાર્ડ માં પણ લગાવ ને તો ડેન્ડ્રો વગેરે જેવું છે ને બધું નીકળી જશે
એજ તો
હા બટ યાર એ હમ હમ બટ એમાં શું કરવાનું એક જ વાર એવું નહીિ કે એક વાર કર્યું અને પછી છોડી દેવાનું એવું નહી કરવાનું હા અને તો કે કેટલા લોકો રહે છે ને બોલે છે કે હારે હા એ તો બધું કર્યું છે કાઈ નઈ જાય એવું કાઈ નહીં મલે.
ની એ તો રેગ્યુલર જ કરવાનું હોય છે તો જ ફરક પડે.
એ તો બહુ સારું કેહવાય કેમ કે એ નથી કરવાથી આ આપણું થોડુંક સર પણ ઠંડુ રે અને આપણેે પણ શાંતિ રહીએ બહુ સારું લાગે મને તો.
સ્કીન માટે કેટલું ઉપયોગી એ બધા માટે ઉપયોગી છે.
એને તો કેટલા લોકો ડેન્ડ્રોફ માટે જાય છે મેડિકલ અને જાતજાતના દવા વગેરે લાય છે દવાઓ શું છે તો કેમિકલનું રહે છે. ઓરિજનલ વાપરવાના હા. આપણને કુદરત એટલું બધું આપ્યું છે તો આપણને એજ વધુ ઉપયોગ કરવાનું પેહલા પેહલા લોકો શું કરતા હતા એજ બધું કરતા હતા ને!
હા એજ બધું કરતા હતા તો તે અત્યાં તો તો એ એ લોકો કેટલા મજબૂત રહેતા.
તને ખબર છે એ લોકોને તો ખોરાકમાં પણ કાઈ નહીં આવતું હતું આપણા તો બધા ખોરાકમાં કઈ ના કઈ મલે જ.
એ લોકો તો બધા કુદરત તો વાલ વાળું જ ઉપયોગ કરતા આયુર્વેદિક દવાઓ. એ બધું જ લેતા.
હમ્મ, એટલે તો એ લોકોનું બહુ સારું છે.
અને આજના લોકો તો ઈંગ્લિશ દવાઓનો જ ઉપયોગ કરે છે.
હા મે મેં તો તને ખબર છે મારા ઘરે કલો ફિટ રહોને મેં એ કસમથી બોલું તને બહુ ઓછા બીમાર પડું બહુ ઓછા
તો સારી વાત છે.
એમ મારા ઘરે બધા તંદુરસ્ત છે એવું નહીં મલે કે મેં જ સારી મલે બધા જ છે એવું છે કે કોઈને એટલું દવાખાણુ જવાનું નહીં ક્યારે ક્યારે સાલમાં એક વાર પડી જાય તો પડી
એ તો થઈ જાય છે એક વાર તો થઇ જાય છે. એક બે વાર તો થઈ જ જાય.
હમ્મ, તો મોસમ પણ ચેન્જ થાય છે ને ક્યારે ગરમી સરત ગરમી થઈ જાય એટલે.
કુદરતે આપ ણે આપેલું છે એટલું બધું પણ લોકો એના ઉપયોગ જ નથી
હમ્મ. મારા મેં તો મેં તો મારા ઘરે મરચાં પણ ઉગાવાનું વિચાર્યું છે.
એ વાહ! એ તો સારી વાત છે.
પાચ્છા પણ ઘરે થી લાવવાના ને બહાર થી ની લાવવાનું
અને ધાણા વગેરે
હા ધાણા પણ સારું આઈડિયા તો પણ આઈડિયા આવજે મને તો મે પણ કરું કેવી રીતે ધાણા ઉપગસે
એ જો સુખા ધાણા આવે ને
હા હા
એને રોપવાથી ધાણા આવે
ઓહ આવી જશેને
હા આવી જશે મારી એક મિત્ર કરેલું એટલે
અચ્છા એવું છે હા તો મેં કરવાની તું મને બતાવજે તોમે કરવાની
હા કર જે
હા કરવાની જ ને એજ બધું કરવાની મારે મારે ઘરે પ્લાન્ટ પ્લાન્ટ પ્લાન્ટ જેવું લાગવું જોઈએ બો સારું વાતાવરણ તને ખબર છે ક્યા મળે છે પાન પાન જાણે છે
પાન કેવું પાન ખાવા વાળું
હા હા એ એ જ મારી બેહેન કેતી છે ક્યારથી મારી કેતી છે એને પાન લગાવવાનું છે મતલબ પાન થોડુંક લાંબુ જાય ને બધા જગ્યા ફેલાઈ જાય ને એટલે
એ તો વેલા જેવું હોય છે ને
પૂરા પૂરી જગ્યા ફેલાઈ જાય
હા હા બો મસ્ત લાગે એટલે તો બધાને જોઈએ
એ તો ખાવામાં પણ આવે બે
હા એ તો બનાવીને કોઈ આપે તો ક્યારે ક્યારે મેં પણ ખાઈ લઉ
શુંરુમાં મને પણ પાન ગમે છે
હા મીઠો તો જ સાદા જ સાદા અને મીઠ હા હા હા સાદા અને મીઠું ખાવી હમ બરાબર કીધું તું એ એજ બધુ વિચાર્યો કે ટમાટરનું ઉપર લગાવી નાખું
તમે એ બધા પ્લાન્ટ ક્યાંથી લાવો છો
મેમ મેં તો પેલા મે એક્ઝામ દેવા ગયલી હતી ને ત્યારે મેં બે પ્લાન્ટ લાવી પછી મારા ત્યાં માર્કેટ છે લાગે છે ત્યાં પણ પ્લાન્ટનું બધું છે આવે છે લારીમાં ત્યાં આપી દે છે
સારું
હા એનાથી એક જણા થી લઈએ તો થઈ જ જાયને
કેટલામાં આવી જાય છે
આવી જાય બસો બસોમાં ત્રણ આપી દે ક્યારે ક્યારે દેડસો સોમા ત્રણ આપી દેય એવું જેમ એને સારું લાગે એમાં શું છે વ્યવહાર બનાવવું પડેને
હા વ્યવહાર તો બનાવવું પડે તો જ સામને વાળા આપે
એ એને ખબર છે એ તો લેસે જ પછી એ આપી દે છે
હ
તું પણ તારા ઘરે એવું જ કરજે તારા ઘરે જેનું પણ જન્મ દિવસ આવશે એક પ્લાન્ટ લાવજે
હા હા કોશિશ કરીશ મેં તો
હા બધાને વાત કરજે ફાલતુ ખર્ચા કરવાથી સારું તો એક પ્લાન્ટ ઉગાવી દેવાનું
એ મે મારા ભાઈ લોકો તો ફાલતુ માં પૈસા ઉડાવે છે
હા મને ખબર છે એ તો કરશે જ એ લોકો બહુ ફટાકડા વટાકડા ફોડે છે તો ખબર પડી જાયને ફાલતુ ખર્ચા એમ એનાથી સારું કેહેવાનું હા વય ને કે કે એટલો બધું ધુમાળો થઈ જાય એને તને ખબર છે એટલે કેટલા નુકસાન છે આપણા માટે
આપણા ગલ્લીમાં પણ કેટલા લોકો
હા મેં તો જોયોું બહ બધા ફટાકડા તો બહ ફોડે બધા
એ બધું કરવું જોઈએ એના બદલામાં એક પ્લાન્ટ જ લઈ આવું
હા એજ એજ કરવાનું અરે એ પણ કેક કાપી લેવાનું એમાં શું વધારે નહી કર વાનું બહ વધારે લોકો કરે
સારું લાગે એ બધું
એટલું બ સારું નહ લાગે માહોલ પૂરા બગાડી નાખે
ઘરમાં કરો શાંતિ થી એકદમ
હા તું પણ લાવજે બધા ને વાત કરેજે તારીા મમ્મી ની વાત કરેજે તારા ભાઈ ની વાત કરજે એક એક પ્લાન્ટ લાવવાનું અને ઘરમાં રાખવાનું વાતાવરણ પણ શાંતિ રહે અને આપણને પણ સારું લા, ગે
મારી બેનને બધું કરવાનું ખુબ ગમે છે પણ કોઈ લાવતા જ નથી ઘરમાં
હા હોય છે એવું હોય જાય છે કઈ મિત્ર એ તું એક જ લાવશે ને તો તને પ્રેમ થઈ જશે એનાથી તું પોતે જ વિચાર તારા ઘરે પણ બધાને લાગશે કે ચાલ એને પાણી આપું એને કઈ ને કઈ કરું મેં જોન હા યાર મેં જોન યાર સવારે ઉઠ ઠું પહેલા એ લોકોને પાણી આપું કેમ કે મને પણ બહુ સારું લાગ્યું સ્ટાર્ટિંગમાં એવું એમ તો એવું કઈ નહી મળ મારે ઘરે તો બધાને બો બહ દિવસ થી વિચારે વિ ચારતા હતા કે લાવવાનું મારા ઘરે હા એકદમ ફેમલી જેવા એ લોકોને પણ પ્યાર આપવાનું વાત પણ કરવાનું એમાં શું
સારું
ચાલ તો પછી વાત કરીએ
ઠી
હા ઠીક છે બાય